હેલે કેમ છોય.
બોલો સુમિતાબેન કેમ છો? તમે મજામાં.
હા હું મજામાં છું. તું કેમ છે?
બસ બસ ફાઇન છું ફાઇન છું, બોલો બોલો શું કરો શું કરો.
બરાબર અ તમે અત્યારે ક્યાં હતા?
બસ હું અહીંયા મલાડ જરા કામથી આવેલી હતી. અ એ જ એટલે જરા કામ થી આવેલી હતી. બધું અહીંયા એટલે એક તો અહીંયા હા એક તો વરસાદ બી એટલો બધો નડી ગયો મને થોડો વધારે પડતો વરસાદ બી નડી ગયો. કામ આવી તો પછી એટલો વરસાદ પડતો તો. અહહ એટલે કે કામ બહુ થયું નહી.
બરાબર હો. પણ અહિયાં ઘરે છું અને વરસાદ બહુ આવે છે બારે ક્યાં જવું અત્યારે.
હા એજ ને ક્યાં બહાર જઈ ગાય બહાર નીકળે તો કઈ કામ થાતા નથી હોતા એટલો વરસાદ હોય છે. તે ટ્રેન માં એટલી ગર્દી નડે પછી હ.
મૂ રોજ સવાર થી સાંજ હુધી અને રાતે ચાલુ જોયે હેને કાર નનકું મોટું કામ હોય તો એ જાયા પેલા વિચારવું પડે હે.
એ જ અન ટ્રેનોમાં એટલી ગરદી હોય પછી એટલે જ ને.
હા ટ્રેન માં એટલી ગડદી હોય ને પછ છી વા હે વરહાદ ને લીધે કીચડ વિચડ બધું એટલું હોય.
બધું જ હોય સાચે જ તમાર તો પાર્લા માં રાતના તો ઓર મજા આવતી હોય નેચરલ સ્નાવ આઈસક્રીમ તો કેટલું મસ્ત ત મળતો હોય છે ગાયા છો કે નહી ત્યાં.
ક્યા ક્યાં કયો છો?
પાર્લા પાર્લા પાર્લામાં નેચરલ્ સ્નાવ જે મળે છે. એમાં આઈસક્રીમથી તો કેટલું સરસ મળે છે તમે ગયા છો કે નહી ખાધું છે કે નહી તમારા પાર્લા માં
નેચરલ્સ ની આઈસક્રીમ ને
હા નેચુરલ્સ નાઓ
ના એ તો મેં નથી ત્યાં તો નથી ગયા પણ નેચરલ્સ ની આઈસ્ક્રીમ ખાય છીએ જ્યાં આપડે બધે હોય છે
અચ્છા એઈ ના ના અમે તો અહીંથી હું સ્પેશિયલ ત્યાં આગળ આવતી હોઉં છું ખાવા માટે નેચરલ સ્નાવનું તો બહુ જ મસ્ત હોય છે જાજો એક વાર બહ મજા રોટોટ બે બે વાગ્યા સુધી લાઈનો એટલી લાગતી હોય છે
બરાબર રાતે મતલબ રાતે બે બે વાગ્યા સુધી
હા રાતના દોઢ દોઢ વાગ્યા સુધી એટલી લાઈન લાગતી હોય છે કેટલા બધા લોકો હોય છે એકદમ સેટરડે નાઈટ તો તમારે જોવાનું હ સેટરડે નાઈટ તો તમારે બઉ બધું અ ભીડ કેટલી બધી ભીડ હોય છે વેઇટિંગમાં મતલબ તમને કલાક કલાક લાગી જાય તમે રાતના બાર વાગ્યા પણ હ નેચરલ સ્નાવ જી તમે એક્ઝેકલી રસ્તા નમ આમ તો બે ત્રણ વાર આવી ગઈ છું હું એમ રસ્તો નથી ખ્યાલ આઈ થિંક આ બધી કોલેજ જે છે ને ડીજ સંવીપ ભગુબાઈ વેસ્ટમાં છે એનાથી જઝરાક થોડુંક આગળ છે એટલે બસ ત્યાં થોડુંક આગળ છે
હા હા અમે લોકો ઈષમાં રહી છી ને એટલે હજી એટલી ના ખબર
હા બરાબર બરાબર
હા આપણેપણ નેચરલ્સ અહંનો નોર્મલ જે આ બધે હોય છે આઈસ્ક્રીમ એ ત્યાં જાય છે ફ્રેન્ચઇસી ની છે ને
હા હા એ તો અહિયાં બી છે પણ આનું બહુ અલગ છે. આનું આનું એકદમ અલગ છે એકદમ જ અને આના આ આ ક્રીમ ક્યાંય બી નથી મળતા હકા ઓલ ઓવરમાં ક્યાંય નથી મળતા એ જે નેચરસ નાવના મળે છે એ ક્યાંય નથી મળતા.
હા.
શું કહ છો શું ખબર બીજા મજામાં એકદમ ઓડરાઈટ છું બધું બધું બરાબર છે
હા બધું બરાબર છે. અમે અત્યારે એટલા ફ્રી ના હોઈયએ એટલે જઈ ના શકીએ બારે.
એ જ શું કામ કરો છો અત્યારે?
હમણાં તો ઘરે જ છું કેમ કે ઘરથી જ કામ છે મારું એટલે કઈ એવું હે નહી અને બાકી કે વરસાદ બી બહુ છે બારે ક્યાંય જવાય એમ નથી.
હમ્મ ના બરાબર છે. બરાબર છે. એઈજ મારે બી હું ઘરેથી પછી કરતી હો એટલે પછી બસ ક્યારેક જ બહાર જવાનું આવે.
હા. અને પાછું મતલબ અર્જન્ટ કામ હોય તો જ બારે જવાય ને કે આટલા વરસાદમાં ક્યાં જવું?
હમ્મ હા એ તો છે જ એજ. બરોબર છે. હા બરાબર છે. બોલો બોલો હા.
તમે ત્યાં મલાડ વેસ્ટમાં છો?
હા મલાડ વેસ્ટમાં. હા મલાડ વેસ્ટમાં છું અત્યારે. એજ અહિયાં એટલો જ છે શું ક્યાં ફરવા જવાનું ક્યાંય પ્લાન? એકદમ
કરવા જવાનું જોઈએ મતલબ ત્યાં બાજુમાં ક્યારેક વરસાદ ઓછો થાય તો દરિયે જ જઈ આવીયે. તમે?
બરાબર છે. બસ અમે એ જ અહીંયા જો અક્ષાબીચ એટલું સરસ છે. બાકી ક્યાં એક બે દિવસ જો અગર ક્યાં ઈચ્છા થઈ ગઈ તો જતા રહીએ અમે લોકો. કે લોનાવાલા છે ક્યાં છે અત્યારે વરસાદમાં તો લોનાવાલામાં પણ કેટલી મજા આવે આમ.
હા મજા આવે પણ અહિયાંથી જવામાં આપણને વરસાદ થોડો ઘણો નડે.
પણ એકચ્યુલી લોકો સ્પેશ્યયલી આની જ માટે જતા હોય. લુણાવાલા સાઈડ તો અત્યારે વરસાદ માટે તે જ થતા હોય કે એ રીતે ભંડાર કર્યા છે વોટરફોલ આ તે બધું. એ બધું જોવાની એ લોકોને મજા. આવે આપણને મજા આવે.
હા મજા આવે અમે લોકો બી જાતા પણ હવે હમણાં નીકળાય એવું નથી એટલે
ના ના બરાબર છે બરાબર છે પાછું શું બધાને જોબ ને બધું ચાલુ હોય ને પાછુ એટલે પછી થોડું એવું થઈ જાય. ટાઈમના મેળ ખાવા જોઈએ ને ટાઈમ ના મેળ બી ના ખાય જલ્દી પાછા.
હા મેળના ખાય ને બધાને ટાઈમ હોય ત્યારે જવા એકલું તો કઈ એન્જોય હોય નહી.
એકલું તો કઈ જવાય નહી બધાને ટાઈમ હોય ત્યારેને બધાના ટાઈમના મેળ ખાવાય થોડું અઘરું થઈ જાય છે.
હા એકદમ બરાબર છે. તમે આ સાઈડ આવો અહિયાં દરિયાને
હમ ના પાકો પાકો જવું સાઈડ તો બહુ હરે આવું છું હું.
બરાબર હા જુવો આ અહિયાં જ છે ને વેસ્ટમાં.
હા જુ સાઈડ તો બહ આવું છું એટલે
બરાબર જયારે બી ફ્રી હોઈએ તો મતલબ આપડાને એમ થાય કે જોવું જઈએ આવી દરીએ તો આવો ને
હા થોડી મજા આવે એમ લોકો વધારે એમ થાય કે રાતના મજા આવે રાતના વધારે નીકળીએ અમે લોકો અ દસક વાગે ને પછી અમે લોકો નીકળીએે ત્યારે જુ જવા માટે કે થોડો રાઉન્ડમાં રહી જાય તો એના એક ભેગોલામના ભાવતા હોય છે પેલા બટરસ્કોચ ને આથે બધું તો બાવતું હોય તો શું એવું એ કવાય જાય એની માટે સ્પેશિયલ નીકળતા હોય એ
લાઈન વધારે જઈએ મતલબ અહં જુહ તો
હ ર એ પણ બઉુ મસ્ત છે હા મસ્ત છે મરીન લાઈવ મરી મરીન ડ્રાઈવ તો બહુ મસ્ત છે
હા
ત્યાં તો આરામથી શાંતિથી તમે બેસો મસ્ત વર્લી સીફેસ બી એટલું સારું છે મરીન ડ્રાઈવ પણ સારું છે
હા ત્યાં આરામથી બેસ અને મસ્ત હવા લ્યો અને શાંતિ થી કઈ વાતો કરવી હોય તો કરો ને કે શાંતિથી ખાલી બેસો તો એ બ સારો
હા ના ના એ એ બધું તો સરસ છે એકદમ જ ત્યાંની તો મજા જકી અલગ જ છે ત્યાંની તો આખી મજા અલગ છે હમ
હા અમે લોકો બી જયારે ફ્રી હોઈએ ત્યારે પકડી જાયએ બાકી તો કામ હોય ત્યારે તો અમે ના જવાય
હા એ તો છે જ
ગેટ વે ઓફ ઈન્ડિયા ત્યાં બી તમે જાતા હશો ને
હા. હા. ગેટ વ ઓફ ઇન્ડિયા બી તો ગઈ છું કેટલી બધી વાર ગઈ છું. છોકરાઓને બહુ ફરાયયા હતા. પછીલી બોટમાં બેસીએ. બોટ કરીએ મજા આવે લોકોને શું છે કે મજા આવે એવું બધું બુ થોડો
હા.
બોટિંગ કરવાનું એવી રીતે હમ એક વાર તો અમે લોકો બધા ફ્રેન્ડ્સ લોકો ગયા હતા તો અમે લોકોએ પર્સનલ બૂટ કરી દીધી હતી તો એક બધી ગલ્સ એટલી મજા આવી ગઈ હતી અમને એ એવી રીતે પણ થાય છે. ગેટ વે ઓફ ઇન્ડિયામાં હા ત્યાં આગળ જે બોટિંગ થાય છે ને તો આમ જનરલ હોય છે ને તો એક વાર અમે એટલા જણા હતા તો અમે એને કીધું જરા કે ભાઈ તું પર્સનલ જ કર દિવસ હવે બીજા કોઈની અંદર રાખ જ નહી તો એણે હા પાડી દીધી તો અમે લોકોએ તું પર્સનલ જ કરી નાખી એટલી મજા આવી ગઈ તી. અમે લોકો જો કે વીસે એક જન થઈ ગયા હતા અરે કરવા જેવું છે જો તમે ગેટવે
એમ જોયું મતલબ ત્યાંનું નથી જોયું ગેટ વ ઓફ ઈન્ડિયા ન
હા જો જો જાઓ ત્યારે જરૂર કરજો ગેટ વ ઓફ ઇન્ડિયામાં પાછળ બોટિંગ થાય છે. તો શું મજા આવે બોટિંગ કરવાની એટલે બોટિંગ એટલે અ બધા બધા જતા હોય ને અંદર
હા હા મજા આવે મતલબ આપણને મતલબ બોટિંગ કરવાની ને ઠંડી હવા લેવાની
ગોરાઈ બીચ પર બધા જતા હોય છે ને એવી રીતે કે તે એમ તમને અહીંયા ન આઈડિયા નહી હશે બાકી એટલે નહીં તો અ મજા આવે એટલે બોટિંગ એટલું ઓલું પર્સનલ બોટિંગ નહી મતલબ બે બી જણનું કરે એવુંતે બધા જ લોકો એની અંદર ટિકિટ નોમિ--નલ ટિકિટ હોય છે એની અંદર બહુ જ
બરાબર મોટી બોટિંગ મતલબ
હા હા મોટી મોટી મોટી
હા. હા. હા એટલે મજા આવે ઠંડી હવા તો આવે ને ખુલ્લું તો હોય ને ખુલ્લું તો હોય ને હ હ એટલે
બહુને નીચે ઉપર બેવ સાઈડ હોય છે પાછો તો ઉપર તો બહુ મજા આવે હા ઉપર ચડી ને તો ઓર બી મજા આવે ત્રી જ
સારું અત્યારે તો વરસાદ બહુ હે ક્યાંય નીકળવાનું મતલબ આમ બી
અત્યારે તો કઈ જઈને મતલબ નથી સાચે જ હા ત્યારે એવા બધું શાંત થાય ત્યારે એવા જવાનું એકવાર અત્યારે તો કઈ મતલબ નથી હા બોલો બાકી બધું મજા છે ને એકદમ સરસ હમ
હા એકદમ મજા છે હવે બારે જવાનું વિચારી કે ક્યાંક બારે જાય શોપિંગ કરીએ પણ આ વરસાદ થી વરસાદ ના લીધે જવા નથી મળતું પણ જઉ તો છે થોડો રૂકે તો
બરાબર ચલો તમારી સાથે વાત કરીને બહુ સારું લાયગું હા બાય બાય હા